હા કેમ છો? તમે
બસ મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું. તમે કેમ છો?
બસ હુ બધા મજામાં છે. તમારે ત્યાં બધા મજામાં?
હા મારે અહીંયા પણ બધા મજામાં છે.
હમ્મ તો ચાલોને આપડે આજે કઈક તહેવાર વિશે વાત કરીએ. હવે આમ પણ તહેવારો બધા આવાના જ છે.
હા એ તો તમે વાત સાચી કીધી. અને જોને આપડે ભારત જે છે તે તે આમ કઈ ને કઈક અ તહેવારોનો દેશ પણ કેહેવાય છે. ત્યાં કેટલા બધા પ્રકારનો ના તહેવારો આપણેે ઉજવીએ છે. અને એનું કેટલું મહત્વ ભાગ છે. આપણા સમાજ, સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિન છે. તહેવારો ધાર્મિક, સાંસ્કૃતિક અ ઋતુઓ અથવા સામાજિક કાર કણો ઉજવવામાં પણ આવે છે. તે લોકોમાં આનંદ, ઉત્સાહ અને એકતાની ભાવના પણ લાવે છે.
સાચું કીધું તમે. એટલે જોને તહેવાર તો આપડા જીવનનો એક મહત્વનો ભાગ છે. તહેવારો આપણા જીવનમાં તમે કીધું જેમ, આનંદ અને ઉત્સાહ લઈને આવે છે. અને જો તહેવારોના કારણે આપણા પરિવારના બધા સભ્યો એક સાથે ભેગા થાય છે. એ સૌથી મોટ તી તવની વાત છે. અને આપણા ગુજરાતમાં તો એવા કેટલા તહેવારો છે. જે ધૂમધામથી ઉજવામાં આવે છે. જેમ કે જન્માષ્ટમી છે, ઉત્તરાયણ છે, નવરાત્રી છે. દિવાળી છે, વગેરે. આ બધા તહેવારો કેટલા ધૂમધામથી ઉજવામાં આવે છે. નવરાત્રી તો ગુજરાતની ઓળખ ઓ ઓળખાણ કેશ કેહેવાય છે. ગરબા અ અને દાંડિયાનો આનંદ જ એમાં કઈ અલગ હોય છે. નવે નવ દિવસ સુધી લોકો ઓ ઉત્સાહથી ગરબા રમે છે. નય
હા એ તો તમે વાત સાચી કીધી. હવે જે આપડે તહેવારોની વાત કરીએ તો આપણે સ્ટા સાર્ટિંગથી જ વાતો કરીએ. જેમકે પેલું આપણું તહેવાર આવે છે, ઉત્તરાયણ ચૌદ તારીખ ચૌદ જાન્યુઆરી એ જે આવે છે તે તેમાં કેટલા લોકો પતંગ આમ ઉત્સાહ થી ઉગાવે છે. છે તિલગુળ બનાવે છે પછી રંગબિરંગી નાની મોટ ટી પતંગો લે છે. એમાં જેટલા બી એજ ગ્રુપ છે બધા વૃદ્ધો હોય બાળક કો હોય કે જવાન હોય બધા લોકો પતંગ ચગાવે છે ટેરેસ પર જઈને. અને પછી જેમ પતંગ કપાય છે તો એ કાઈપો છે પછી લપેટ કરીને આકેળ આમ ચીસા પાડે છે ને ખુબ જોવાનું મજા આવે છે અને તે ટાઈમ પર આપણે તીર ગુળના લડ્ડા ડુ બનાવીએ પછી ઊંધિું અને જલેબી ખાવાની પણ કઈ અલગ જ મજા હોય છે.
સાચું કીધું અને એના પછી આવે છે જન્માષ્ટમી તો જન્માષ્ટમી માં તો ભગવાન શ્રી કૃષ્ણ ન જીવન વિશે કેટલું બધું જાણવાનું આપણને મળે છે તો તહેવારો માત્ર છે ને મનોરંજન માટેના તે આપણને સંસ્કૃતિ અને પરંરા રા સાથે પણ જોડી રાખે છે. એટલે આપણા બાળકોને પણ આપણા જે રિવાજો અને પરંપરા રા વિશે આપણે આપીખું જોઈએ નય ને એટલે તહેવારો દરમિયાન પણ આપ આપણે આપડા બાળકોને એ બધું બતાડવું જોઈએ કે આ ફેસ્ટિવલ શાના કારણે ઉજવાય છે શું છે બધું જ આપણા બાળકોને એના વિશે બતાડવું જોઈએ.
હા એ તો વાત તમે સાચી કીધી. પછી હોળી આપે જોઈએ હોળી માં આપણે અ કેટલાક લોકો ઉપવાસ કરે છે જયારે હોળી અ હોલિકા દહન કરે ત્યારે પેલું આ અ ત્યારે આગ ચલાવે છે ત્યારે લોકો એના ફ તે ફરે છે પછી એનો ઉપવાસ તોડે છે અને હોળી ના બીજા દિવસે આપણે આપડે અ ધઢૂળેટી રમીએ છે રંગોથી હા.
જો કીધું એ તો હમ્મ બોલો.
હા એમાં બી અ કયા બી આપણા વૃદ્ધો હોય કે પછી બાળકો યુવાનો બધા એમાં મોજથી હોડી રમે છે અને આપડે થોડું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે આપણે જે હર્બલ કલર જે છે તે નેચરલ કલર તેનાથી આપણેે હોળી રમવી જોઈએ આર્ટિફિશિયલ એટલે કે કોઈ કેમિકલ વાળા કલર્સથી આપડણે હોળી નહીં રમવી જોઈએ. નાય તો પછી આપ જે ત્વચા ત્વચા છે તે ખરાબ થઈ શકે છે. કા તો આપણે રેશિસ સ્કીન ડડીઝઝ કંઈ પણ થઈ શકે.
સાચું કીધું તમે. માં થોડી કાળજી તો આપણે રાખવી જ પડે ભલે હોળી હોય દિવાળી હોય થોડી ઘણી કાળજી તો આપણે રાખવી જ પડે છે અને તમે જોયું હશે કે તહેવારો દર મિયાન બજારોમાં પણ ખુબ હલન ચલન જોવા મળે છે. આપણે ને લોકો ખરીદી કરે છે નવા કપડા લે છે અને ઘરને કેટલા સુંદર સજાવી દે છે. તો તહેવારોનો એક મોટો ફાયદો એ પણ છે કે લોકો વચ્ચે પ્રેમ અને ભાઈચારો વધે છે તો ઘણા લોકો પોતાના જે વ્ય મીત્રો હોય છે સગા સંબંધીઓ હોય છે એમને મળવા પણ જાય છે. પણ આજકાલ કેટલાક લોકો જો ને આ પર્યાવરણને પણ કેટલોક નુકસાન પહોંચાડે છે તહેવારો ઉજવવાના ચકરમાં તમને નહી લાગતું એવું કે આ દિવાળી ના વખતે કેટલા ફટાકડા ફોડે છે. અને પ્લાસ્ટિક નો ઉપયોગ અ કરે છે તો આના થી કેટલું વાતાવરણને નુકસાન થાય છે. અને સ્વાસ્થ્ય પણ બગડે છે.
હા એ તો તમે વાત સાચી કીધી કે લોકો પ્લાસ્ટિક નું બહ યુઝ કરે છે અને જો આપડે જે ફટાકડા ફો ફોડીએે છે. દિવાળી ના ટાઈમ તે બધા ઓલમોસ્ટ પ્લાસ્ટિકમાં પેક થઈને જ આવે. હોય છે અને એનો જે ધુમાડો હોય છે ફટકડા ફૂટે અહ પર્યાવરણ માટે સરસ અહ કા એમ સારો ન થી અને ભવ ગવર્મેન્ટ ટે કીધું છે કે બાર વાગે પેલા અહ ફટાકડા પછી ફટાકડા ના ફોડવા આ એક એવું કઈ કીધું છે બટ અહ તો પણ લોકો એનું આમ પાલન ન નથી કરી રહ્યા તો મારે તો એટલું જ કવું છે કેવું છે ગવર્મેન્ટને કે ગવર્મેન્ટ એક લિમિટ સેટ કરવી જોઈએ હર એક પર્સન માટે ભલે અમીર હોય કે ગરીબ હોય કે આ લોક કો બે હજાર થી વધારે ના ફટાકડા નહી લઈ શકે એ ટાઈપ નું કઈ એ લોક તે સિસ્ટમ કાઢવી જોઈએ. તો લોકો શું ઓછા ફટકડા લેશે અને એટલા જ ફોડશે કે અને એ લોકોને ખબર છે કે આ જે ફટાકડા છે બે હજાર ના તે મારે દસ દિવસ પાંચ દિવસ ચલાવાના છ છે. તે ઈસાબ કે લોકો થોડા થોડા થોડા થોડા ફોર્સ છે. લોકો પાગલ ના એમ અંધાધૂન ના ફોડે.
ખુબ જ સારી છે થોડાક ઓછા ફટાકડા ફોડશે તો એનાથી થોડું ઓછું પ્રદુષણ થશે અને એની જોડે આપડે આ તહેવારો આપણે આનંદ આન માણવા માટે હોય છે નાકી પર્યાવરણને નુકસાન પહોંચાડવા મા ટે એટલે આપણને પર્યાવરણ નું રક્ષણ પણ કરવું જોઈએ તો એવું કરવું જ જોઈએ અને આ બધા તહેવારોને થોડુંક આનંદમય ઉજવવા જોઈએ. તો તમારો તમના તમને કયું તહેવાર સૌથી વધુ ગમે છે?
મને સૌથી વધારે નવરાત્રી ગમે છે. કારણ કે અમે નવરાત્રીમાં પેલા તો મને ગરબા રમવાનું ગમે છે એટલું ગરબા રમવામાં એટલી મજા આવે છે કે પછી પૂછો જ નહી આપડે આખું અહ કે નામ તું તે સોસાયટ માં આગળ આમ આખું મંડપ લાખે છે માતાજી ની આરતી થાય છે આલ તે પછી અમે ગરબા સ્ટાર્ટ કરીએ છીએ. એમાં ખુબ મજા બહુ મજા આવે છે. ગરબના રમવાની પછી ચણિયા ચોરી પહેરવાના મેકઅપ કરવાનું બધું મજા આવે છે એમાં.
આ સાચું કીધું નવરાત્રી માં તો આ તો એક અલગ જ મજા હોય છે કે નવે નવ દિવસ આપણે માતા જી ની આરાધના કરીએ અને પછી ગરબા ગાવા જઈએ રંગબેરંગી ચણિયા ચોરી પહેરીને તૈયાર થઈને તો એની તો કઈ અલગ આનંદ હોય જ છે અને દિવાળીમાં પણ તમે જોઓ ને એ એટલી જ મજા આવે છે કે આખું ઘર આપડું કે પ્રકાશિત થઈ જાય છે અને જગ બગગી ઉઠે છે. તો આમાં પણ કઈ અલગ જ મજા હોય છે તો એવું કહી શકાય એ કે દરેક તહેવારોની પોતપોતાની વિશેષતા હોય છે એટલે દરેક તહેવાર આપ આપણને કઈ સારો સંદેશ આપીને જ જાય છે નહી?
હા એ તો તમે વાત સાચી કીધી. હરેક તહેવાર નો હરેક કઈ મતલબ હોય છે ત્યારે જે તેહવાર આપણે મનાવવામાં આવે છે. હવે જેમ કે હોળીનું છે તે આપ પણે હોલિકા ઓલું પ્રહલાદ અને હિરણા કશ્યપ ની અપણેે જે વાર્તા છે તે સાંભાળી હશે તેના પર આપણે હોળી ઉજવીએ છીએ પછી દિવાળીમાં રામ ભગવાન પાછા અયોધ્યા આવ્યા હતા તેના વિલ્સ છે પે દિવાળી ઉજવીયએ છીએ. નવરાત્રી માં માતા અહ આંબામાં એ નવ દિવસ જે યુદ્ધ કર્યું હતું એના પરથી આપણેે અહ નવરાત્રી ઉજવીએ છીએ. તો હરેક જે તહેવાર છે એના પાછળ એના કઈ વેલીડ રીઝન્સ છે. તો આપણે એને કઈ એ નહી કર અહ જોવે
હા અને તેહવારો જીવનની વ્યસ્તા વચ્ચે ખુશી અને નવી ઉર્જા લા લાવે છે એટલે દરેક તહેવાર વગર તો જીવન થોડું એકદમ અહ અહ શું કે છે નિરસ લાગે છે એટલે બધા તહેવારોને આનંદ અને આપડી જવાબદારી અને અહ ઓહ સાથે ઉજવવા જોઈએ.
હા એતો વાત તમે સાચી કીધી જો ને આમ તહેવારો જીવનને વધુ રંગીન અને આનંદદાયક બનાવે છે અને રોજિદાજીવનને જીવનની થાક થી રાહત આપે છે
સાચું કીધું અને તહેવારો આપણા સમાજ અને સંસ્કૃતિ ન અમૂલ્ય ધરોહર છે એટલે આપણે એને સાચવીને અને સમજદારી પૂર્વક ઉજવવી જોઈએ તો હલો હ હા તો આપડે તહેવાર બધાની સાથે એકદમ આનંદ થી ઉજવવા જોઈએ અને પર્યાવરણ ને કે કોઈ ને પણ નુકસાન ન થાય, એવી રીતે તહેવારો ઉજવવા જોઈએ.
હા, તો તમે વાત સાચી કીધી અને જો ને, તહેવાર લોકો વચ્ચે પ્રેમ, ભાઈચારો અને એકતાને વધારવામાં કેટલી મદદ કરે. આપણને વેચાણી સહકાર અને હકારાત્મકતા જેવી મૂલ્યો પણ શીખવે છે. બાળકો માટે તહેવાર ખૂબ આનંદદાયક હોય છે, કારણ કે તેમને મીઠાઈ ભેટ અને રજાઓ મળે છે.
હા, સાચું કીધું તમે. મને તો તહેવારમાં હા, બોલો.
હા, હા, અને આપડે જોયું જશે કે દિવાળીમાં આપણને વેકેશન પણ બાળકોને વેકેશન પણ મળે છે. આપડે દિવાળી માં કેટલી બધી મીઠાઈઓ, ભુજીયા ને બધું બનાવીએ છે.
હા, તો મને તો દિવાળી માં મીઠાઈ ખાવાની જ કંઈ અલગ મજા આવે છે. નવી નવી જાત જાત ની મીઠાઈઓ આવે છે. નાસ્તા બનાવીએ આપણેે ઘરે, તો એ કંઈક અલગ જ માહોલ હોય છે દિવાળીનો, તો
હા, એ તો તમે વાત સાચી કીધી. પછી આપડે ઘરની સાફ- સફાઈ પણ કરીએ છે.
હા, ચાલો તો પછી આજે તો તમારી જોડે તહેવારો ઉપર ખુબ સારી ચર્ચા થઈ મારી, અને મને પણ ઘણા ઘણો આનંદ આવ્યો તમારી જોડે. તહેવારો વિશે વાત કરીને.
હા, ચાલો તો પછી.
હા. હલો, હા, ચાલો. આવજો. હા, ઠીક છે. હમ.